જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃિષ્ણ. કેમ છુ બસ હું પણ મજામાં છું. બહુ દિવસી યાદ આવી આજે અમારી.
અરે જોવ ને અમારે નજીકમાં જ. છે ને એક બેનની ડિલિવરી થાય હમણાં જ. એમને બાળક થયું તો એમની. હાલત જોઈને. અને મને મારા દિવસો યાદ આવી ગયા એટલે મેં કીધું કે ચાલો ને. હું મારા પણ બેનપણી થી મારે. એ એક્સપિરયન્સ માટે વિશે થોડી ચર્ચા કરું.
જે પ્રસંગનો જે આપણો ટાઈમ હોય ને ડિલેવરીનો ટાઈમ હોય ને એ આપણે સ્ત્રીઓ છે ને જિંદગીમાં કોઈ દિવસ ના ભૂલી શકીએ. ીએ કે કોણે આપણી સાથે કેવું વ્યવહાર કર્યું હોય આપણને કેવી રીતે રાખ્યા હોય એ આખી જિંદગી તમને યાદ રહી એ બહુ જ કિંમતી સમય હોય આપણી મહિલાઓ માટે જે પ્રસવ પછીનો ડિલેવરી પછીનો જે સમય હોય ને એ.
બિલકુલ સાચું કહો છો તમે ત્યારે આપણને કઈ વસ્તુની જરૂરિયાત હતી અને કોઈ કઈ બાબત માટે આપણને કેટલા તરસાયા હોય એવું પણ હોય છે બધી જગ્યાએ એવું નથી બધી વસ્તુઓ હોવા છતાં પણ જો સમય પર ઉપલબ્ધ ન હોય. તો પછી એની આપણને ખામી જિંદગીભર આપણને લાગે જ છે કે જો આપણા સાથે કેવો વ્યવહાર કર્યો.
આ વાત બહુ સાચી કરી તમે અને એમ પણ જો ડિલેવરી પછી છે ને આપણું જો એક તો શરીર આખું કમજોર થઈ ગયું હોય આપણે. એક આપણા એક જીવમાંથી બીજા જીવને. જન્મ આપવો એ મતલબ આપણા એક સ્ત્રીમાં જ આટલી સહનશક્તિ હશે કે. ભગવાને આપણને આટલા સારા કાર્ય માટે આપણને સ્ત્રીઓને પસંદ કરી કે આપણે એ આ સૃષ્ટિ પર એક જીવને લાવી શકીએ અને એના તમને ખબર છે ઘણી મહિલાઓને આ ડિલેવરી પછી ઘણી મહિલાઓ ડિપ્રેશનમાં જતી રહેહી છે કે મતલબ એમનો માનસિક સંત. તુલન થોડું ખોરવાઈ જાય છે કેમ કે એમને પરિવારનો સાથ નથી મળતો હતો ડિલેવરી પછી એ બી નવી નવી મા બની હોય છે તો એને પણ મતલબ કેવી રીતે બાળક રાખવું કેવી રીતે એને દૂધ પીવડાવવું એ ના પણ ખબર હોય તો આમાં પરિવારનો સાથ બહુ જ જરૂરી. અને જો આવું ના થાય ને તો કેટલીક મહિલાઓ ડિપ્રેશનમાં જતી રહી છે.
બિલકુલ સાચી વાત કીધી તમે અમારે તો જો. અ હું તમને મારું પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કે મારે ફર્સ્ટ અને સેકન્ડ બેવું ડિલેવરી છે ને એ સિઝરનથી થઈ છે પહેલી વખત તો હું મારા પિયરે ગઈ હતી તો ત્યારે બધું આપણે. પિયરમાં તો બધ બધા એમને ખબર જ હોય કે લાવેલા છે. તો બધું કરવાનું જ છે તો સારી રીતે બધું પતી ગયું હતું પણ બીજી વખતે. હું અહં જ હતી મારા. તો ત્યારે છે ને કોરોના ફૂલ સમય ચાલતો હતો તો હસબેન્ડ અને મારા સાસુ છે મારા સાથે હતા આમ તો જેવ એવું કહે છે કે ભલે ભલે સીઝર હોય નોર્મલ ડલિવરી હોય તો એ વખતે આપણે સાસુ હોય છે ને એને પણ મા બનવાની બહુ જરૂરિયાત હોય છે કે અગર જે માની જેમ એ આપણને અ એક કેવો સમય હોય છે આપણે એને આપણે શબ્દો માં જાહેર નથી કરી શકતા કે ત્યારે આપણે કેવું અંદરથી કેવો અનુભવ કરી રહ્યા હોય છે અને ડોક્ટર શું કહે છે એનું આપણા ઉપર શું અસર પડે છે એ બહુ જ મહત્વ નું હોય છે તો ત્યારે એક સાસુને પણ જો માં નો રોલ એ અદા કરે તો બહુ સારું રહે છે પણ એવું બધા નથી સમજતા એ એવું વિચારે છે કે એમની દીકરી હોય છે એ તો દીકરી હોય છે અને બહુ તો અ બધ ખાલી કામ માટે જ હોય છે તો એવું વિચાર કરીને પછી એ લોકો આપણને આપણા સાથે સારો વર્તાવ નથી કરતા અને આપણે એ વર્તાવ જીવનભર કોઈ પણ મૂલ્યે આપણે એ નથી ભૂલી શકતા
બિલકુલ બરાબર વાત કરી એટલે જે ડિલેવરીનો સમય એ ડિલેવરીનો સમય તો કઠિન હોય જ છે પણ મને સૌથી કઠિન સમય ડિલેવરી પછીનો લાગે છે આ એક ડિલેવરી થયા પછી તમને ખબર જ હશે કે આપણી બોડીને રિકવર થતાં ચાલીસ દિવસ લાગે છે એ ચાલીસ દરમિયાન આપણી બોડીમાં બધું જે જે મતલબ જ ડિલેવરી સમય તમને ખબર જ છે કે કેટલો અસહાય દુખાવો થાય કે મતલબ તો એ આપણી બોડીને રિકવરી થતાં ચાલીસ દિવસો લાગે છે અને આપણે એ સમયે થોડા ભાવુક પણ રહીએ છીએ તો આપણી માં જેવી સેવા તો મને એવું લાગે કે કોઈ કરી જ ના શકે અને જે ડિલિવરીના સમયગાળામાં જેણે આપ આપણી મતલબ થોડી આપણી સામે સાથે બેઠીને થોડી વાતો પણ કરી હશે કે આપણી કોઈ કામમાં મદદ પણ કરી હશે ને તો આખી જિંદગી આપણને એનો ઉપકાર મતલબ થાકતા રહીં ચૂકીએ
બિલકુલ સાચું કહો છો તમે જ્યારે જે અરે તો હસબેન્ડ છે ને એમને મને તો એવું છે કે એમને મારી બનીને મારું ત્યારે ખ્યાલ રાખ્યો હતો બહુ જ ખ્યાલખ્યો હતો મારા હસ હબન્ અને મારા સાસુ એ કોઈ કમી નથી મૂકી કે એ મને હેરાન કરી શકે તો હવે હું આમકે કે એમની તો હું બઉ તો બુરાઈ પણ નહી કરું કે બધા બધાના કર્મ એમના સાથે એવું વિચારું છું કે જે થઈ ગયું એ ભૂલી ભૂલી જવાનું હવે અ પણ તો પણ મારા હસબેન્ડે બહુ જ અ કેર કરી હતી પહેલા પણ અને પછી પણ તો એ નથી ભૂલી શકાતું કે કોને કેવો વ્યવહાર કર્યો હતો અને એના લીધે આપડા ઉપર સી અસર પડી હતી
બિલકુલ જો આવા સમયમાં તમારા જીવન સાથે જ તમને કામ આવ્યા છે તમારા અડખે ને પડખે એ ઊભા રહ્યા છે તો બહુ સરસ વાત છે અને આજકાલ મતલબ પહેલાંના લોકો કેવું માને છે આપણે કંઈ બી કહીએ જો પહેલાંના સમયમાં લોકો ખાન પાાન સારું હતું તો એમનું શરીર પણ એ રીતે ટેવાયેલું હતું આપણાં શરીર એ લોકો જેવા નથી પણ એ લોકો આપણને આવું કંઈ કઈને ટોર્ચરમાં છે કહે છે કે અમે પણ ડિલેવરી કરી છે અમે પણ આટલા આટલા કામ કર્યા છે તમે શું નવાઈના કામ કરો છો આવું કશું થતું નથી એ લોકો પોતાના મિથ જ બધા કયા કરતાં હોય છે પણ એવું નહીં કે આપણને અગર કોઈ તકલીફ થતી છે કે આપણે કહેતા હોય તો એકવાર ડૉક્ટરની સલાહ લઈએ ઇવન મને તો એવું લાગે કે ડિલેવરી પછી બધાને છે ને જે છોકરું કે કંઈ પણ આવ્યું હોય ને એના પર જ વધારે હક્ક જમાવે છે પછ ને તો કોઈ પૂછતું પણ નથી કે માં કેમ છે
બિલકુલ સાચું કહું છો એટલે જ તો આપણા જે વડીલો છે એમને આ પણ રીત કાઢી હશે કે ફર્સ્ટ ડિલવરી એટલે આપણે આપણા પિયરમાં જવાનું એમને ખબર હોય છે કે પહેલી વખત તો બહુ જ આપણને કોઈ ભાન હોતો નથી આપણને પહેલાનું કોઈ એક્સપિરિયન્સ હોતો નથી તો આપણે કેવી રીતે આપણેે અને આપણા બાળક ની કાળજી કરીશું તો એના માટે જે આપણે રીતિ રિવાજ છે એ પણ બહુ વિચારીને બનાવેલા છે કે આપણે પ્રથમ વખત જયારે ગર્ભવતી હોઈએ તો આપણે આપણે અ પિયરમાં આપણે ડિલવરી માટે જઈએ છીએ
બિલકુલ સાચી વાત છે. મારી પણ, છે ને, પહેલી ડિલેવરીનો અનુભવ બહુ કંઈ સારો રહ્યો નથી. તમારો જેવો જ છે, કે મારી પણ પહેલી ડિલેવરી મારા સાસરામાં જ થઈ હતી. હું પણ મારા પિયર કંઈ સંજોગોવશ ના જઈ શકી, તો કહેવાય ને! કે ત્યારે મને, છે ને, મારી જે હાઉસહેલ્પ ને મારી જે મેડ છે ને, જે મારા ઘરે કામ કરે છે. એ દીદી એ મારી એટલી મદદ. કરી છે ને, કેમ કે જોને, મારા સાસુ તો તમે કીધું તેમ સાસુ જ હોય છે. કે મતલબ, આમ કંઈને ગરમ. પાણીનો ડોલ પણ મને બાથરૂમમાં મૂકીને નહીં આપતા હતા. ત્યારે તો ગીઝર નહોતું મુકાયું, એટલે. કે એ પણ ઈ છે ને, અહિયા. દૂ મૂકી દેતા હતા, તો હું ડિલવરીના બીજા દિવસથી જ એટલી ભારે ડોલ ઉચકીને, હું જાતે, મતલબ શું કહેવાય, બા. માં લઈ જતી, અને જે ડિલેવરી પછી જે આપણને ઓલું સુઆવટનું નહીં ખવડાવે, આવે બધું. એ બધું, મહિના. એ બધું મહિના. તો એ જે ચાલીસરમાં બોડી. જે રિકવર માંગતી હોય, તેમાં જે બધું ખાવાનું હોય, ડિલવરી પછીનું, જે બધામાં રીતિ પ્રમાણે. બધું અલગ અલગ બનાવતા હોય એ ત્યારે જરૂરી છે ને, પછી મહિના પછી તમે ખાઓ, ખાય એનો કોઈ ફરક નથી પડતો.
બિલકુલ સાચું કહો છો તમે, અને જો પછી ત્યારે તરત જ આપણે જેવું ખાનપાન હોય એવું આપણા બાળક.. ને એવું મતલબ, સ્વાસ્થ મળે છે તો આપણને ત્યારે ગર્ભવતી. ગર્ભ પ પછી, અમ. પ્રસવ પછી જે મહિલા છે, એનું ખાનપાન, ખોરાક ઉપર બહુ જ ધ્યાન રાખવું પડે છે.
તો તમને ખબર છે, હું છે ને હશ, મારી પહેલી ડિલેવરી. ભગવાન બી કઈ ને કંઈ ને કંઈ આમ આપણી સાથે હોય છે કે એના મા- બાપ એની સાથે, નહીં તો ભગવાને મારો બહુ સાથ આપ્યો કે મારી પહેલી ડિલેવરી કેવી એટલી સરળતાથી થઈને કે મને કોઈ જાતનો બિલકુલ દુખાવો નહીં. થયો મને એવું લાગ્યું જ નથી કે મેં એક બાળકને જન્મ આપ્યો છે. મને મારી બહુ સરસ મારી ડિલવરી થઈ, પણ પછી હું નેક્સ્ટ ડે જ ઘરે આવીને હું તરત જ કામે લાગી ગઈ, જેમ કે આપણી બેડશીટ સરખી કરીએ કપડાં મશીનમાં નાખીએ, આવું. રસોડામાં તો અમારે જવાય નહીં, એકવીસ દિવસ. પણ જે બહારનું કામ છે ને, હું તરત. કરતી થઈ ગઈ, તો મને આજુબાજુવાળા જોતા ને, તો બધા કહેતા કે તું આરામ કર, પણ ત્યારે આપણું કેને, છોકરામાં તો હોય મને એમ કે ના, હું તો એકદમ સારી છું, મને કંઈ દુખાવો નથી થતો.
બિલકુલ.
તો, આ બધું. છે ને, કરી કરીને તમને ખબર, મારા જે ટાંકા લીધા હતા એ પણ પાકી ગયા હતા, અને પછી મને બહુ તકલીફ થઈ હતી કે ગાંઠ થઈ ગઈ હતી ને, તો આ બધું સમજાવવાળું બી કોઈ નહીં હતું મારી પાસે.
ચારે છે. કે આ તો બધા એક. એમને તો બધો અનુભવ છેને, એ તો જાતે કરી નાખશે, પણ વહુ પણ કોઈની દીકરી હોય છે, વાત એ ભૂલી જાય છે.
અને જો હસબન્ડ હોય, બધો સાથ આપે પણ હવે એ બી આખો દિવસ, ચોવીસ કલાક આપણી પાસે હાજર નહીં રહી શકે. એમને ધંધા અર્થે કામના અર્થે બહાર રહેવું જ પડે, સવારથી સાંજ સુધી. અને પછી આપણને થાય ને કે આવે તો ક્યાં આવે? આપણે એમને બધી શિકાયત કરવા બેઠીએ. એમ કરીને ભાઈ આપણે કંઈ બોલતા નહીં હોય, પણ ઘરના સદસ્યોએ થોડું તો સમજવું જો જોઈએ કે એમને ડિલેવરીના સમયે એ બહુ કાળજીની જરૂર હોય છે એક માને.
બિલકુલ, સાચું તો. પણ એ બધી એક વાત એ પણ છે કે આપડે જયારે. અ માં બનીએ તો એ જે બાલક. ન જે બધી અ હોય છે, હરકતો એનું એ જે માસુમિયત હોય છે, એ જોઈને. આપણે આ બધા જે કંકા. અને આ બધી દુઃખ ને એક વખત તો આપડે ભૂલી જઈએ છ છે અને આપણો બધો જ પ્રેમ એવલી મમતા માં જો અ
બિલકુલ આ વાત તમે બિલકુલ ુું સરસ તરીકે ઘરમાં કેટલું પણ એ થાય પણ આપણે જ્યારે આપણું બાળક આપણા ખોડામાં હોય આપણને કેવું આમ જોતું હોય એના નાના નાના હાથથી આપણી આંગળીઓ પકડે બધું આપણે ભૂલી જતા હોઈએ છીએ
બિલકુલ સાચું કહો છો તમે ચલો તમે તમારાથી વાત કરીને મને બહુ હળવાશ અને બહુ સારું લાગ્યું કે મમ્મી હું મારા મિત્ર સાથે મારા આવા એક્સપિરિયન્સ હું કોઈને નહી કહી શકું પણ તમારા સાથે મેં શેર કરી શકી તો મને બહુ જ સારું લાગ્યું ફરી મળી
જ જય શ્રી કૃષ્ણ